હલો હલો હલો
હા મને સંભળાય છે તમારો અબર
હા નમસ્કાર તો છે ને આજે આપણેે દિવાળળનાના દિવાળીના વિશે વાત કરીએ શું હલો
હા દિવાળી ભારતના સૌથી જાણીતા ઉત્સવમાં નો એક તહેવાર છે
હા દિવાળી ના પ્રકાશને છે ને ઉત્સવ પણ કહેવામાં આવે જ છે ને
આ દિવસે લોકો ઘરમાં દીવા પ્રગટાવે
હા દીવાના પ્રકાશ ને છે ને શુભ માનવામાં આવે છે
પ્રકાશ અંધકારને દૂર કરે છે તેવો સંદેશ પણ દિવાળી આપે છે
હા દિવાળીને તૈયારી આમ ઘણા દિવસો પહેલાથી જ શરૂ થઈ જાય ઘરમાં માં
ઘરની સફાઈ છે સજાવટ પણ કરવામાં આવે છે સાથે સાથે
હા ઘણા લોકો તો નવા કપડા પણ ખરીદે દિવાળીમાં
જોવા મળે છે
હા દિવાળી ના સમય દરમિયાન છે ને રંગોળી બનાવવાની પણ પરંપરા પણ છે
અને રંગોળી ઘરના પ્રવેશ દ્વારને પણ સુંદર બનાવે
હા રંગોળીમાં છે ને વિવિધ રંગોનો ઉપયોગ થાય છે
હવે તો ફૂલો ફૂલોથી પણ રંગોળી બનાવી
હા દિવાળી ના દિવસોમાં છે ને વિવિધ મીઠાઈઓ પણ બનાવવામાં આવે જોડે જોડે
મીઠાઈઓનું આપેલું કરવામાં આપેલું કરવામાં છે ને એકમ સુંદર પરંપરા પરા છે એ
તેનાથી લોકો
હા દિવાળી માત્ર એક દિવસનો ઉત્સવ નથી આ કઈ
હા એના ઘણા દિવસો હોય છે તેમાં ઘણા દિવસો
હા કેટલાક સ્થળો એ છે ને ધનતેરસ થી શરૂ થાય છે દિવાળી
ત્યાર બાદ કાળી ચૌદશ આવે છે.
હા એવું જ ને કે દિવાળી પહેલા કાળી ચૌદસ અને પછી દિવાળી નું મુખ્ય દિવસ આવે છે.
હા ત્યાર પછી નવા વર્ષના દિવસ ઉજવવામાં આવે છે.
હા કેટલાક વિસ્તારોમાં ભાઈબીજ નું પણ આમ બહુ વિશેષ મહત્વ છે.
હા દરેક દિવસનું પોતાનું અલગ જ મહત્વ હોય છે.
હા દિવાળી સાથે અનેક કથાઓ પણ જોડાયેલી છે.
હા પ્રદેશોમાં અલગ અલગ માન્યતાઓ જોવા મળે છે.
હા ઘણા લોકો આ દિવસે પૂજા પણ કરે છે.
ઘરમાં શાંતિ અને સુખ માટેની પ્રાર્થના પણ કરવામાં આવે છે.
હા દિવાળી ના સમયે ગામ અને શહેર બંને સુંદર લાગે છે.
રસ્તા ઓપણ પ્રકાશથી સજાવટ કરવામાં આવે.
હા કેટલીક જગ્યાઓએ ખાસ કાર્યક્રમો પણ યોજાય છે અત્યારે
હા અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ લોકો ભાગ લે
હા બાળકો માટે પણ આ એક ઉત્સાહ ખુબ જ આમ આનંદ દાયક ગણાય છે.
ગોઠવવામાં પણ મદદ છે.
હા ઘણા લોકો પોતાના ઘરને આમ વિવિધ રીતે શણગારે પણ છે.
આાગળની સજાવટ અને લાઈટ નો ઉપયોગ પણ ઘણો થાય છે તે
હા દિવાળી ના સમયમાં વેપાર ક્ષેત્રમાં પણ આમ વ્યવસ્થાતા આમ રહે છે વ્યવસ્થાતા
હા ઘણી દુકાનોમાં તો વિશેષ સજાવટ પણ જોવા મળે
હા આ ઉત્સવ છે ને અર્થતંત્ર માટે પણ આ મહત્વનું માનવામાં આવે છે.
ખરીદી ના કારણે બજારમાં ગડદી પણ વધી
હા દિવાળી દરમિયાન સ્વચ્છતાનું પણ એક મહત્વ સમજવામાં આવે છે આપણને
હા મસ્ત વાતાવરણ સૌને
હા કેટલાક લોકો છે ને માટીના દીવા પણ ખરીદે આ સમય
તેનાથી કાર કારીગરોને પણ લાભ હો
હ દિવાળીમાં પરંપરા અને આધુનિકતા બંને જોવા મળે આપણને
હા જૂની પરંપરાઓ સાથે નવી રીતો પણ જોડાય છે
હા ઘણા લોકો છે ને શુભેચ્છા સંદેશ મોકલે છે અત્યારે હા દિવાળી નો મુખ્ય સંદેશ આમ શું માનવામાં આવે છે તમને શું લાગે
સારા વિચારો અને સકારાત્મક નું નું પ્રચાર કરવામાં
હા પ્રકાશ ન પ્રતિક પણ એ જ દર્શાવે છે
હા પ્રકાશ અને જ્ઞાન અને આશાનુંું પ્રતિક છે
હ કેટલાક સ્થળે દીવા નદીઓના છે ને કિનારા પણ પ્રગટાવામાં આવે છે અચ્છા
આકસ્્ટત લાગે
હા દિવાળી ના ઉલ્લેખ છે ને સાહિત્યમાં પણ જોવા મળે છે એકદમ
કવિતાઓ અને ગીતોમાં પણ તેનું વર્ણન કરવામાં આવે
હા સમય સાથે ઉજવણીની પણ આમ રીતોમાં થોડા ફેરફાર આવે છે હ
પરંતુ ઉત્સવને પણ મૂળ ભ ભાવ આજે પણ યથાવત
હા લોકો એકબીજાને મળવા પણ જાય ને આ દરમિયાન
આ થાય છે
હા દિવાળી એમ છે ને સમાજને જોડવાનો એમ એક અવસર છે
ખરેખર આ ઉત્સવ એકતા અને આનંદ ન સંદેશ આપે છે
હા દિવાળી વિશે શું ચર્ચા કરતા સમજાય છે કે આ માત્ર એક ઉત્સવ નથી હ
એક સંસ્કૃતિક પરંપરા સામાજિક સંલન પણ પબ છે
હા અને દિવાળી સાથે જોડાયેલી ઘણી રસપ્રદ પરંપરાઓ પણ જોવા મળે છે આપણને
હા વિવિધ રી પણ અલગ અલગ
હા કેટલાક વિસ્તારોમાં દિવાળીને દિવસે છે ને ખાસ આમ મેળાઓનું પણ આમ આયોજન થાય છે
આ મેળામાં વિવિધ વસ્તુઓનું પણ પ્રદર્શન થાય
હા હસ્તકલા બનાવનારા લોકો માટે પણ આ સમય મહત્વનો હોય છે એકદમ
આના ઉત્પાદનો નું લોકોને રજૂ કરે
હા માટીના દીવા બનાવવા અને કળા ખૂબ જ જૂની માનવામાં આવે છે.
કારગરો ઘર ઘર આ સમયની રાસ
હા દિવાળી દરમિયાન તો છે ને ઘરના દરેક ખૂણાને આમ સુંદર બનાવવાના પ્રયત્ન થાય
હા અને સ્વચ્છતા વ્યવસ્થા નું સ્વચ્છતા અને વ્યવસ્થા નું ખુબ ધ્યાન રાખવામાં આવે છે
હા કેટલાક સ્થળો એ તો છે ને દિવાળીઓને આમ સ્પર્ધા પણ યોજાય ઘણી બધી
અને તેમાં વિવિધ પ્રકારના દીવાઓનું પ્રદર્શન પણ થાય છે
હા પરંપરાગત દીવા અને આમ શણગાર ની એક વસ્તુઓ છે ને આજે પણ લોકપ્રિય છે
હા લોકોની જૂની કળાને જાળવી રાખવાનો પ્રયત્ન કરીએએ
હા દિવાળી દરમિયાન આમ ભેટ પણ આપવામાં પણ એક પરંપરા છે
હા સરસ અને વ્યક્ત કરવામાં આવે
હા ઘણા લોકો પુસ્તકો મીઠાઈઓ અને ઉપયોગી વસ્તુઓ પણ ભેટ રૂપે આપે છે હ
આવ તો જન જરૂરિયાત જરૂરિયાતમંદ લોકોને સહાય પણ કરે
આણંદ વધુ લોકોને પહોંચે છે ને
હલો
હલો હા બોલો
હા અને ત્યાં દીવો અને ફૂલો ન સુંદર શણગાર પણ કરવામાં આવે
હા અને ઘણા લોકો છે ને વહેલી સવારે પૂજા માટે પણ આ દરમિયાન જાય છે
હ વાતાવરણ લોકોને આકર્ષણ કરે
હા દિવાળી સાથે છે ને સંકળાયેલા ઘણા લોકગીતો પણ છે જ
તો ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો જો
હા બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા પણ રાખવામાં આવે છે આદર દરમિયાન
હાત્મક
હા કેટલાક લોકો છે ને પર્યાવરણ ના ધ્યાનમાં રાખીને ઉજવણી કરે છે હ
ાને ઉછ ધ્વનિ ધળવતી રીતે
હલોલો
હા કેવો વધુ દીવા અને ઓછી ધ્વનિ ધરાવતી રીતે અપનાવે છે
હ હ આ વિચાર આમ છેલ્લા કેટલાક વર્ષોમાં આમ વધારે પ્રચલિત બની ગયો છે હવે
હા કારણ કે સ્વચ્છ અને શાંતિ વાતાવરણ સૌ માટે લાભદાયક છે
હા દિવાળી ના દિવસોમાં બજારોમાં વિવિધ પ્રકારની એમ સજાવટની વસ્તુ જોો જોવા મળે આપણને
હ રંગબેરંગી દીવા અને તોરણ ખાસ કાર્યક્રમ પણ બનાવવામાં આવે છે
હા તોરણનો ઉપયોગ દરવાજા ના શોભા વધારવા માટે એ થાય છે
અને જયારે અન્ય વિસ્તારોમાં જુદી જુદી મીઠાઈ પ્ર પ્રચલિત પણ હોય છે
હા એ તો છેજ કે અ કેટલી મીઠાઈઓ પ્રચલિત હોય છે અને ઘણા ઘરોમાં પરંપરાગત વા વાનગીઓ પણ તૈયાર થાય છે આ સમય
જયારે અન્ય વિસ્તારોમાં જુદી જુદી મીઠાઈઓ પણ આપવામાં આવે છે અને ઘરમાં પણ આપવામાં આવે છે લોકો
હા આથી વિવિધતાનું આમ સુંદર દર્શન થાય છે આ સમય
હા ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ પણ તેમાં દેખાય છે
હા દિવાળી સાથે જોડાયેલા પ્રાચીન ગ્રંથોમાં પણ આમ ઉલ્લેખ જોવા મળે છે આ બધા બધનું
તે તં ખૂબ જ જૂનો માનવામાં આવે છે
હ ઘણા લોકો દિવાળી દરમિયાન આમ નવા કાર્યની શરૂઆત પણ કરે છે
હા અને ઘણી જગ્યાએ તો દિવાળીની લોકો એટલી બધી ર જોતા હોય કે દિવાળી આવે અને
આ જગ્યાએ અહિયાયા ફરવા જાય છે ને ત્યાં ફરવા જાય છે એવી રીતની લોકો મજા પણ કરે છે બ
હા તેને શુભ સમય તરીકે જોવામાં આવે છે એકદમ
હા સાથે સાથે નાના છોકરાઓ પણ આતુરતાથી તેની રાહ જોઈએ ત્યારે દિવાળી આવે અને અ વેકેશનની મજા
હા તમારી વાત એકદમ સાચી છે કે દિવાળી પર તો આપણેે હવે કેટલી બી વાત કરીશું ને પૂરી નહી થાય પણ ચોક્કસપણે આપણે ફરી વાત કરીશું ટોપિક પર
અચછા
હા